હલો.
હા અવાજ આવે છેને.
સર હા હા વાર બોલો.
હા તો શું કરતા હતા બોલો તમે.
બસ કંઈને આ તો ગરમી તો કેવી પડેલીહી કોલેજ જઈને આવ્યા અને જમ્યા પછી થોડોક. આરામ કર્યો ને અત્યારે તો થયું હતું બધું. તમને કોલ કરી દે તમારી થોડીક મિત્ર કહેતો હતો કે તમે થોડાક બીમાર પડી ગયા છે, એટલે જા લ. અને બીજું પણ જોઈ ર્યાએ કે શું થાય તમનેમ.
હા એ તો છે આ તો કઈ નહી આ બહાર નું થોડું ખાવાનું થયું હતુ. તે એ બાર નનું ખાધું તે એના. કારણે થોડુંક પેટ બગડ્યું છે, પેટમાં દુખાવાનું એવું બધું થય છે બધા ક. છે ને મોટી પ્રોબ્લેમ. બધા અફવાઓ ફેલાવા વાળા હોય ને ઘણા બધા એક દિવસ હવે કોલેજ ના ગયો તો કે બહુ મોટો બીમાર પડી ગયો છે, એમ ખરે. ન કઈ થયું નથી મને એમ તો એક ગોળી ખાવઉ છુ, બસ.
બેસ ગોળી જ ખાાવ.
હઉ બીજું કઈ જરૂરત નથી ને ડોક્ટરને બતાવવાને બતાવવા પણ નથી. સ વાબજી.
તો-તો તમે શું એકલી ગોળી ખાવી તો એ શરીર માટે ના સારી. અત્યારે હા હા એટલે તમે ખોરાકમાં તો જે ખીચડી દળ ભાત વગેરે જે દહી કદાચ ડૉક્ટર કહે ડોક્ટરને પૂછીને દહી કે કેળું વગેરે જે ખાાવ તો સાબજી સાદો ખોરાક તો તમને થોડું શરીરની અત્યારે રાહત જ રહે અત્યારે મારા મિત્રને જે કોલ કર્યો હતો, એ પણ કેતો તો કે એને અઠવાડિયાથી બીમાર છે, કારણ શું? કે એક બહારની પકોડી ખાઈ લીધી. તો બહાર ની તો તમે વિચારી શકો કે જે રસ્તા ઉપરને બહારનું જે કોઈ પણ ખાવાનું ખાઈએ તો કેવું બધું થઈ જાય. જે એટલો કચરો ઉડતો હોય, ધૂળ વગેરે ઉડતી હોય, આજુબાજુમાં એટલું બધું પ્રદૂષણ હોય અને એવી જગ્યાએ આવું ખાવું એટલે પોતાના શરીરને ઘણું બધું નુકસાન થઈ શકે છે.
હા એ વાત તો તમારી સાચી છે કે આવી રીતે બહાર તો ન જ ખવાય, પણ અમે તો શું કહેવાય ઘરે જ આઈટમ બનાવી તી પણ હવે જે બહારથી જે કાચો માલ લઈ આવે જેમ કે હવે આપડે ઘરે પાણીપુરી બનાવી તી બરોબર, તો હવે પાણી પુરીઓ બહારથી લઈ આવ્યા તા તો પુરીઓમાં શું થયું કે ખબર નહીં તો એના કારણે બીમાર પડી ગયો કે શું હવે ખબર નહીં હવે. કાલ ખાધી તી એટલે કદાચ હોય હે કે બહાર થી પુરીઓ લઈ આવે, એના કારણે બે પુરીઓમાં કાક એવું નડી ગયું મને. તો પણ બીમાર પડી જઉ.
હમ્મ-હમ્મ.
બાકી
એ તો વરસાદે, પરંતુ જો તમે પુલ બહાવ હા બોલો.
હા તો હું એમ કેતો તો કે દવાખાને જે તમે જવા કીધું તો દવાખાને જવાની તો મારે જરૂર નતી.
સમજ્યા તમે, કારણ કે હે ને હવે મારા પપ્પાને પણ બધી દવા વિશે ખબર પડે છે, અને મારા મોટ તો પાછળ હતું, એમને પણ ફાર્માસી કરેલું છે, એટલે એમને પણ દવાઓ આપતા આવડે છે બધી જ. તો એના માટે કરીને હે ને અમારે દવાખાને જવાની જરૂર નથી પડતી, અમેય એક અઠવાડિયું જો દવા લઈ લઈએ ને, જાતે ઘરે લઈને ટ્રાય કરીએ પેલા. જો ફેર પડી જાય તો ઠીક, નતર પછી ફેર ના પડે ને તો જ અમે પછી દવાખાને જઈએ ડોક્ટરને બતાવવા માટે, ન તો અમે ડોક્ટરને બતાવવા માટે જતા નથી. તમે જોઈ લો ને હવે હું મારા માટે છેલ્લા બે વર્ષથી દવાખાનામાં હું ગયો જ નથી બોલો. સામાન્ય બીમાર પડું તો જાતે દવા લઈ લ તો હવે તો મને પણ ખબર પડી ગઈ છે કે ઘણી ગોળીઓની કે મા માથું દુખે તો શું ખાવી કઈ ખાવી જોઈએ શરીર દુખતું હોય તો સ કઈ ખાવી જોઈએ એવી રીતે શરદી થઈ ગઈ હોય તો કઈ ખાવી જોઈએ, બધી એ બધી સામાન્ય દવાઓ તો મને પણ ખબર પડી જાય છે કે આવથી હોય આ ગોળી ખાઈ લઈએ તો કદાચ રાહત મળી જાય. એમ.
હમ્મ, હા એ તો અસર હે. અત્યારે તો એવું તો તમે જે વાત કરો છો એવું તો ઘણી બધી પ્રોબ્લેમ એ તો ખબર જ હોય. જો તાવ આવે તો બધા પેરાાસિટામોલ જેવી ઘેરે ગોળી લે. એ તો ખબર જ હોય પરંતુ તમને કોઈ બીજી કોઈ એને વધારે એને એવું ઈવુ તો અત્યારે મારા મિત્રો ને કેવું છે કે એને બહારનું જે ખાધું તેના કારણે ફૂડ પોઈઝનિંગ છે. જેનાથી અત્યારે એને પેટમાં દુખાવો ઉલટી વગેરે વધારે થવા મળ્યો એટલે અત્યારે તો તે થોડુંક આરામ કરે છે, અને જેના કારણે એ કહેતો હતો કે એ કોલેજ પણ આઈ ના શકે. એટલે મેં પછી તેને સલાહ આપી કે આ જો આજે આપણે ઓ આર એસ નું જે દ્રાવણ પીએ, જે પાણી હોય એ કે નારિયલનું પાણી, લીંબુ નું, કે બીજું કોઈ સાદુંય પાણી પીએ તો ચાલે, પણ એમાં કેવાય છે કે હું ગમે તે પીઉ જે પેટમાં નથ એમ ઉલટી થાય જેના કારણે બહાર નીકળી જાય. એટલે કીધું કે તારે કેવું કેરું જે આવે તે થોડું થોડું લેશે તો વાંધો નહી પણ જો અચાનક એને બધું કે ફેરી પી લેશે પાણી વગેરે તો આવું થોડુંક થશે અને બને ત્યાં સુધી ફોરો જે ખરાબ હોય તે ચાલુ રાખો અને શરીરને આરામને બીજું મેન વસ્તુ એ કે જે પણ કોઈ ડોક્ટરને બતાવીને જે કોઈ ડોક્ટરને જે દવા વગેરે આપે તે લે તો તેનાથી એને થોડોક રાહતમાં થઈ જાય એમ કારણ કે આવું બધું મને પણ વચમાં થયેલું છે. અત્યારે એને કવું છું કે બોલેશ એ કેહેતો હતો કે મને બાજુમાં જે મ નબળાઈ આવી ગય તાકાત જ નથી બિલકુલ એવું બધું થઈ ગયું એકદમ ચા ચલી શ કમજોરી હોય એવું થઈ ગયું એટલે આ બધું છે ના જ થાય કે જે પછ આપણા શરીરમાં ક્ષારની જે ઉણપ હોય અને એક અ ડાય ડાયરિયા લગભગ એવું કઈક છે. કે જણી ઉણખ હોય તો આવું બધું થઈ શકે છે તો એના માટે ડોક્ટર ની ત સલાહ લેવી જરૂરી છે. અને બીજું કે ચક્કર વગેરે આવતા હોય તો લીંબુ પાણી વગેરે એવું બધું લેવાથી થોડીક રાહત થઈ શકે છે પોતાને બાર ટકું બહારું જ અચ્યારે મનેસ સુધી ખાવાનું ટાળવું જ જોઈએ જેનાથી કોઈ પણ પ્રકારના જે રોગથી બીમારી ન થાય એમ
હા એ વાત તો તમારે સાચી જ કહી તમે કે બાનું ખાવાનું ટાળવું જોઈએ બારણું ખાવાનું ટાવા માટે આપડે જેમ કે હવે કોઈ પણ જગ્યા ગયા તો મિત્રો સાથે નાસ્તો કરવાનો કે એવું બધું જે ચાલ તુ હોય છે એ બધું ના કરવું જોઈએ અને તમારે એનાથી બી એ ફાયદા થાય કે એક તો જો તમાર સર ચઈ રહે અને બીજું કે પૈસા પણ બચે સમજ્યા તમે આમ પછી એક રીતે જોવા જઈએ તો આપડે ખોટો ખર્ચો છ. કેવાય બહાર થી બહાર ખાવાનો ને બધો એમ કરતા એ ના કરીએ તો એટલારું બધીતે સમજા ત
હા એ તો વાત સાચી છે ચ કેતા
અને તમે જે મિત્ર ની વાત કરી તો એ મિત્રને પછી કદાચ એવું હશે કે બરોબર ઘી માખણ એવું બધું નહીં ખાત તું એના કારણે એનામાં નબળાાઈ જલ્દી આવી ગઈ ન તો ઓમ શરીર મજબૂત હોય એવી રીતે માખણ ને ઘીને એવું બધું ખાતું હોય તો કદાચ એને આટલી જલ્દી એનું શરીર વીક ના પડી જાય એમ વાત છે મારે કે મારું માનવું એમ છે કે એ રીતે આવી રીતે પૌષ્ટિક આહાર વધારે ખાતો હોયને તો એનું શરીર મજબૂત રહે અને એને આવી ર તો ફૂડ પોઈઝન નહી બધા સામાન્ય રોગો તો નડે પણ નહીં પણ જો પછી હવે બાર ન જ ખા ખા કરતો હોયને તો એનાથી બે નુકસાન થાય એક તો ખર્ચો થાય વધારે કા વગર કામનો અને બીજો કે શહેર માટે પણ હાનિકારક કહેવાય એવું એના ઉપરથી જ વચ્ચે હમણાં આપડે તમે ન્યુઝમાં વાંચ્યું હશે કે ન ખબર નહ એક ગામમાં તેર કેન્સર ના બાળકને તેર તેર બાળકને કેન્સર નો રોગ આવ્યો બરોબર ફૂડ. ડિપાર્ટમેન્ટ વાળા ત્યાં જઈને ચેક કર્યું હતું ચેક કરું ને. તો ત્યાં ખબર પડી કે એ બાળકો હોય ને જે બાળતેર હતા. રોજના બે પડીકા ખાતા હતા જેના કારણે એમના જેવું મોઢા આગળ ખોલે ને એટલે નાઇટ્રોજન વાયુ હોય તો એ સીધું પેલા અંદર જાય અને એના યુક્ત ખાવા વાળું હોય ને એના એ શરીર મજાાય ને એટલે એનાથી કેન્સર થવાની કેન્સર થઈ ગયું હતું તેર બાળકોને. બોલો એટલા માટે આવી રીતે પડી ગ એ બધું તો ના જ ખાવું જોઈએ બને ત્યાં સુધી. ઘરનું ભોજન ખાવું જોઈએ મારા મતે તો, તમાર શું કેવું છે કહો? હ.
હા એ તો વાત સાચી અત્યારે તો જે જમાનામાં કહેવું છે કે બધું બહારનું તો સારું એકદમ આવતું જ નથી કારણ કે જે પણ કોઈ વ્યક્તિ બનાવે. તે એટલી બધી સ્વચ્છતા રાખીને આવું બનાવતો જ નથી હવે તમે કોઈ પણ પ્રકારની હોટલમાં જશો ને તેમાં પણ આપણને એવું લાગશે કે અહીંયા બધું સ્વચ્છ જશે. પરંત ત્યાં પણ જે ત બનાવતા હોય. તે જગ્યા જઈને જુઓ કે તમને પણ ખાવાની બીજી વખત ઈચ્છા જ ના થાય. એવું બધું બનતું હોય અને બહારનું ખાવામાં તો કેવું છે કે જે રસ્તા ઉપર તો જે ધૂળ વગેરે ઉડતી હોય તેનાથી તો આપણને ઘણું બધું પેલું નુકસાન થાય છે જે અત્યારે તમે જોતા હશો. કે જે એ હવાનું જે એક્યુઆઈ આવે તે ખૂબ જ વધી ગયું છે. જે આ પ્રદૂષણ ના કારણે તેનાથી આપણા શરીરમાં જે ફેફસાને ઘણું બધું નુકસાન થાય છે અને આનાથી આ જે આવું જો બહારની હવા લઈએ જે પ્રદુષણ વાળી-' તો તે્યાંનાથી આપણે પોતાના શરીરમાં જે. કે કેન્સરની વગેરેની બીમારીઓ આવી જાય છે ત્યાંથી નુકસાન થાય છે. ઘણા બધા લોકોને કેવું છે કે મેં એવા લોકો પણ નામ સાંભળેલા કે જેઓ બિલકુલ વ્યસન નથી કરતા છતાં તેમને કેન્સર સતું હોય છે. એટલે આમાં કેન્સરમાં કેવું કે કા તો તમારે જો-' કોઈ માતા પિતા ને કા એમના પપને હોય તો તમને લાગી શકે છે. અને અથવા તો કેજ આવું કોઈ એવી વાતાવરણમાં તમે રહો. કે જ્યાં ખૂબ જ કચરો વગેરે ગંદકી હોય તો તમને આવું થઈ શકે છે. તેથી આપણને તો અત્યારે જાળવીને જ રાખવું પડે શરીર ને. કે ત્યાંનાથી કંઈ પણ આપણેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાયને બીમાર પણ ના થઈએ. ઘણા બધા લોકો બીમાર થતા હોય છે હવે જોયું છે. જે કેન્સર ના પેશન્ટ હોય તેની સંખ્યા વધી જ જાય છે. કોવિડમાં પણ તમે જોતા હશો કેટલા બધા જે લોકો હતા તે મૃત્યુ પામ્યા. કે જેનાથી ઘણી બધી સંખ્યા માં પણ ઘટાડો થઈ ગયો. એક એવું પણ કહી શકો કે કોવિડ સારા માટે પણ આવે. અને એવું પણ કહી શકાય કે ના સારા માટે નતો પણ આવે. કાર ઘણા બધો વસ્તીનો તો ઘટાડો કરી દીધો. કે વધારેા નહી આપણે એવું જ ના કહી શકીએ જે વધારારે નહ પરંતુ ઘટાડો પણ કર્યો. તેના કારણે અત્યારે જ તમે જોતા હશો. કે ભારતમાં જે વસ્તી તો ઘણી બધી થઈ ગઈ છે. તમે શું વાત કરશો બીજું કંઈ.?
હા એ વાત તો તમારી સાચી જ છે કે એટલે આપડે. ટૂંકમાં હલો અવાજ આવે છે.?
હા હા.
હાલો હા તો હું એમ કતો હતો કે તમે જે વાત કરી એ સો ટકા સાચી છે એનાથી આપડે-' જો બહારનું ખાવાનું જેટલું ટાળીએ એટલું આપણા માટે સારું જ છે. અને કોઈને બહાર નું જે રોજ ડેલી ખાતા હોય બહારનું તો એમને પણ આપણે સલાહ આપીએ કે બારનું તમારે ના ખાવું જોઈએ એ શરીર માટે ખુબ જ હાનિકારક છે અને આવી રીતે કોઈ એમને કિસ્સા સંભળાવીએ તો એમને પણ એમ થાય કે હા તમારી વાત સાચી છે. બહાર નું તો ના જ ખાવું જોઈએ ન તો પછી કેવું થાય કે બધા લોકો કક આ એમને થયું એટલે હવે ક્યાં છે બાકીના તો પોતે પણ બહારનું જ ખાય છે એમ જ વિચારતા હોય છે. અને બહારનું ખાવામાં પાછો વાંધો નથી તમે જો કોઈ શુદ્ધ જગ્યા હોય ને એવી જગ્યા ઉપર જઈને બહારનું ખાતા હોયને તો વાંધો ના આવે પણ હવે તમે ખુલ્લા માં ઉભા રહીને પાછળ નાળું હોય ને એવી રીતે મતલબ કે ગટર નાળા હોયને ત્યાં હ પાણીપુરી ખાવ તો એટલા બધા કીટાણુ જીવ જંતુઓ ને એવું બધું હોય છે ને ત્યાં એના કારણે તમે બીમાર પડવાની શક્યતા વધારે હોય છે જયારે તમે હોટલોમાં એમ જ જાવ તો તમે જે કહ્યું કે એમાં પણ નથી ખબર હોતી તો એ વાત તમારી સાચી છે. પણ હવેની જે નવી હોટલો બને છે ને તો એ હોટેલોમાં કેવું હોય છે કે કાચ જ નાખેલું હોય છે ડાયરેક્ટ જે ટેબલ ઉપર જે બેઠા હોય છે ને મતલબ કે આપડે ગ્રાહકતો એ ડાયરેક્ટ કિચનમાં જોઈ શકે છે કે કેવી રીતે બનાવે છે કે નહીં એ બધું જ એનાથીને વાંધો ના આવે કે શું કોઈ મિલાવટ કરે છે કે નહી કરતા કેવો માલ વાપરે છે બધું જ ખબર પડી શકે ગ્રાહકને સમજ્યા તમે
હા.
હા
અત્યારે જો માર્કેટમાં જે નવી